હલો
કેમ છો મજામાં
બસ મજામાં
બરાબર હા તો આજે કયા વિષય પર આપણે ચર્ચા કરીશું
આજે તો મને મસ્ત વિષય સૂચ્યો છે કે અલ્ટરનેટિવ સોર્સ ઓફ એટલે ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતો જે આજના હા
સારો ટોપિક છે એમ અમારે સારો ટોપિક છે એમ અમારે આજે જ વા બે હતા ત્યારે અમને પૂછતા હતા કે તમે અહં તમને ઉપર કોઈ સોલાર પેનલલું છે એમ તો મને કે જો લગાવ્યું હોત તો કેટલું સારું એમ નથી તો એ સમય જ મને આ વસ્તુ પર વિચાર આવ્યો હતો
હા કેમ કે આજની આમ ઉઊર્જાની બચત આવતી પેઢીનું આપણે આમ ઉજ્જવળ ભવિષ્ય પણ કહી શકીએ
સાચી વાત છે
હા અને ઉર્જા તો આપડા જીવનનોો આધાર છે વીજળી છે પરિવહન છે ઉદ્યોગ છે ખેતી છે અને જે ઘરેલું કામકાજ છે દરેક ક્ષેત્રમાં ઉર્જાની જરૂર આપણને પડતી જ હોય છે આજે આપણે આમ કોલસો છે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ જેવા પરંપરાગત ઉર્જા સ્ત્રોતો ન મોટા પ્રમાણમાં ઉપયોગ કરીએ છી પરંતુ આ સ્ત્રોતો મર્યાદિત છે અને તેમના વધુ ઉપયોગથી પ્રદુષણ તથા આબોહવામાં પણ પરિવર્તન જેવી ગંભીર સમસ્યા ઉભી થઈ રહી છે તેથી આપણેે આમ વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતો તરફ આગળ વધવાની આ જરૂર છે
હા એ તો સાચી વાત એ કે કોલ્સ પેટ્રોલ અને ડીઝલ જેવા જે પરંપરાગત ધણ જે છે એ તમે કયું તેમ મર્યાદિત છે અને એક દિવસ તો એ જગ્યાએ જો આપણેે સૂર્ય હો અને પાણી જેવી વૈકલ્પિક ઉર્જા આગળ વધીએ તો જે સમયની જરૂરિયાત જે છે એ પણ એની જરૂરિયાત છે એનો ઉપયોગ કરવાની જરૂરિયાત છે અને એના લીધે આવનારી પેઢી છે એના માટે પણ આપણે ઈંધણ બચાવી શકીએ છીએ
હા અને વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતો એવા સ્ત્રોતો છે. જે ફરીથી ઉપલબ્ધ થઈ શકે છે. અને પર્યાવરણને પણ આમ ઓછું નુકસાન પહોંચાડે છે. મુખ્ય વૈકલ્પિક ઉર્જા ના સ્ત્રોતોમાં તો જોઈએ તો સૌર ઉર્જા સોલાર એનર્જી પછી પવન ઉર્જા વિન્ડ એનર્જી કહીએ. પછી જળ ઉઊર્જા હાાઈડ્રો ઇલેક્ટ્રિક એનર્જી પછી બાયોગેસ છે બાયોમાસ છે. અને ભૂતાપીય ઉઊર્જા જીયો થર્મલ એનર્જી એ બધી એનર્જી નો આમ સમાવેશ થતો હોય છે.
સાચી વાત છે. અને વૈકલ્પિક ઉર્જાનો જે સૌથી મોટો ફાયદો જે છે એ છે કે, તે કુદરતી સ્ત્રોતોમાંથી મળે છે. અને તેનો ઉપયોગ જે છે. આપણે વારંવાર કરી શકીએ છીએ.
હા એ તો વાત સાચી લીધી તમે અને ભારત જેવા આમ સૂર્યપ્રકાશ થી સમૃદ્ધ દેશમાં સૌર ઉર્જાનુંું ખુબ જ મહત્વ છે. ઘરોની છત પર સોલાર પેનલ લગાવીને વીજળી ઉત્પન્ન કરી શકાય છે અને તેનાથી વીજળીનું બિલ પણ આપણે આમ ઘટતું હોય છે અને એનાથી સૌથી મોટું કારણ કે પ્રદુષણ એ પણ આમ ઘણું ઓછું થાય છે
હા એ તો તમે સાચી વાત કહી આજે જ ઘરો શાળાઓ અને ઓફિસમાં પણ સોલર પેનલ જે છે એ લગાવવામાં આવી રહી છે તેના થિજડીનું બિલ પણ ઘટે છે
હા અને વધારે તો અમુક ફેક્ટરીઓ હોય ને ત્યાં વધારે સોલર પેનલ કેમકે એ લોકોને ઉર્જાની આમ વધારે જ જરૂર પડતી હોય છે એટલે એ લોકોને બિલ ઘણું વધી જતું હોય છે એટલે સોલાર પેનલ નો એ લોકો ઉપયોગ કરતા હોય છે ને હા હા અને પવન ઉર્જા પણ આમ સ્વચ્છ અને નવીન કરણીય ઉર્જા ન આમ મહત્વ પૂર્ણ સ્ત્રોત કહી શકીએ ગુજરાત અને તમિલનાડુ જેવા રાજ્યોમાં મોટા પાયે પવનચક્કીઓ દ્વારા વીજળી ઉત્પન્ન કરવાવામાં કરવામાં આવતી હોય છે અને આ ઉપરાંત આમ નદી ઉપર બંધ બનાવીને જળ જળ ઉર્જા દ્વારા પણ વીજળી ઉત્પન્ન કરવામાં થાય છે
હા સાચી વાત છે કારણ કે સૌર ઉઊર્જા જ ખાલી નહીિ પણ પવન ઉઊર્જા પણ એક સ્ત્રોત છે કુદરતી સ્ત્રોતો માનો અને એ પણ ખુબ મહત્વનું છે એમ તમે કહ્યું એમ કે દરિયાકાંઠાના વિસ્તાર વિસ્તારમાં પવનચકીઓ દ્વારા મોટી માત્રામાંજળી વીજળી ઉ થાય છે અને આ વીજળીના કારણે અ ઘણા એવા ઘરો છે કે જ્યાં અત્યારે પણ વીજળી નથી પહોંચતી ત્યાં વીજળી પહોંચાડી શકાય છે
હા અને ગ ગ્રામ્ય વિસ્તારોમાં તો બાયોગેસ ખૂબ જ ઉપયોગી છે પશુઓના છાણ અને જૈવિક કચરા માંથી ગેસ બનાવીને રસોઈ અને અન્ય કામોમાં તેનો આમ ઉપયોગ કરી શકાય છે અને તેનાથી સ્વચ્છતા પણ વધે છે અને ઈંધણનો ખર્ચ પણ આપણે ઘટતો હોય હોય છે
હા સાચી વાત કહી તમે અને વૈકલ્પિક ઉર્જા માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ આપણા દેશના વિકાસ માટે પણ મહત્વની કહેવાય એમ કહી શકીએ આપણે અને જો આપણે આયાતી ઓછો આધાર રાખીશું તો દેશ ને પણ ફાયદો થશે એનો મતલબ એમ કે આપણે અત્યારે તો આપણે ઈંધણ માટે ખાસ કરીને પેટ્રોલ ડીઝલ માટે જેમ તમે જોઈ રહ્યા છો એમ કે બારના દેશો પર જો આપણે આધાર રાખીએ છીએ તો અત્યારે યુદ્ધની પરિસ્થિતિને કારણ કેવું થઈ રહ્યું છે કે મળી નથી રહ્યું અને ભાવ જે છે ઊંચા થઈ રહ્યા છે તો એના જગ્યાએ જો આપણે આપણો ઉર્જાનોો સ્ત્રોત રાખીશું અને આપણા ઈંધણ આપણી પાસે હશે તો જે છે દેશની આર્થિક પરિસ્થિતિ સ્થિતિ જે છે એ પણ સારી રહેશે અને આપડણે બીજા પર આધાર નહી રાખવો પડે
હા અને વૈકલ્પિક ઉર્જાના તો આમ ઘણા ફાયદા છે તે પર્યાવરણને આમ ઓછું નુકસાન નુકસાન પહોંચાડે છે પ્રદુષણ ઘટાડે છે અને ગ્રીન હાઉસ વાયુઓની આમ ઉત્સર્જન પણ આમ ઓછું કરે છે અને ભવિષ્ય ટ માટે ઉર્જાની સુરક્ષા પણ આપતું હોય છે જોકે શરૂઆતમાં સોલાર પેનલ અથવા પવન ચક્કી સ્થાપવાનો ખર્ચ વધુ હોય શકે છે પરંતુ લાંબા ગાળે તે આર્થિક રીતે આમ લાભદાયક આપણા માટે બનતું હોય છે
હા એ તો તમે સાચું કહ્યું કે અ ભવિષ્યમાં જે છે આ વૈકલ્પિક ઉર્જા જો પરંપરાગત ઈંધણ નું સ્થાન લઈ લઈ શકે તો તો આપણા માટે બહુ સારું રહેશે કારણ કે એક તો કુદરતી છે અને બીજું છે અમર્યાદિત છે તો આપણા ઘણા બધા જે ખર્ચા છે ઈંધણ અને ઉઊર્જા માટેના એ ઓછા થઈ શકશે હા શરૂઆતમાં એને સ્થાપિત કરવા માટે તમે જેમ કહો એમ ખર્ચ થશે પણ એ કેહેવાય ને કે સારા પ્રકાર વેસ્ટમેન્ટ આપ કહી શકી કે જે આપને લફ ટાઈમ જે છે આપણને બેનિફિટ આપી શકે
હા એ તો સાચી વાત છે અને આજે ભારત સરકાર પણ આમ સ્વચ્છ ઉર્જા સોલાર પાર્ક ઇલેક્ટ્રિક વાહનો અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપી રહી છે કે આ માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ દેશના ટકાઉ વિકાસ માટે પણ ખૂબ જ મહત્વનું છે
હા એ તો સાચી વાત કહી તમે અને આ બધું જે છે ઈંધણનો વ્યવસ્ વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવો એનો બચાવ કરવો એ ખૂબ જરૂરી છે કારણ કે કેહેવાય છે ને કે આજે બચાવેલી ઉઊર્જા આવતી પેઢી માટેની સૌથી મોટી ભેટ છે
હા એ તો વાત તમે ઘણી સાચી કીધી અને જોઈએ ને તો વિદ્યાર્થીઓ તરીકે આપણી પણ આમ જવાબદારી છે કે આપણે વીજળી ના બચત કરીએ બિનજરૂરી લાઈટ અને પંખા બંધ રાખીએ અને સ્વચ્છ ઉા બજા ના ઉપયોગ વિશે લોકોને જાગૃત કરીએ કેમકે આજકાલ લોકો કેવું કરે છે શાળાઓમાં લ લો કે કોલેજોમાં કે એમનું કાર્ય પૂર્ણ થઈ જાય ક્લાસમાં કે લે તો પણ પંખોને પંખાની પંખોને લાાઈટ બધું આમ સ્વચ ચાલુ મૂકીને જ જતા રહેતા હોય છે તેવું ના કરવું જોઈએ એના જગ્યાએ આપણે આમ વીજળી ની બચત કરવી જોઈએ
હા એ તો સાચી વાત કઈ તમે કે કુદરત જો આપણને ઊર્જા મફતમાં આપે છ છે તો પછી આપણે જરૂર છે તો માત્ર તેનો સમજદારી પૂર્વક જ ઉપયોગ કરવો જોઈએ એવી રીતના વેડપવું ન જોઈએ
હા એ તો આમ ઘણી સાચી વાત છે અને વૈકલ્પિક ઉર્જા માત્ર આજની જરૂરિયાત નથી પરંતુ આવતી પેઢી માટેની પણ આમ જવાબદારી છે જો આપડે આજે સ્વચ્છ અને નવીની નવનીકરણીય ઉર્જા અપનાવીશું તો આવનારી પેઢીને સ્વચ્છ હરિયાળુ અને સુરક્ષિત પર્યાવરણ આપડે આપી શકીશું
હા એ તો સાચી વાત છે કારણ કે વિકાસ અને પર્યાવરણ એ છે વચ્ચેનું જે સંતુલન જાળવવા માટે વૈકલ્પિક ઉર્જાનો સ્વીકાર કરવો ખુબ જ જરૂ રૂરી કારણ કે આપડે જે અ આપડે પેટ્રોલ ડીઝલ એ બધાનો ઉપયોગ કરીએ છીએ તો એક તો એના ધુમાડાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ વધે છે. એના લીધે આપડે પરિણામ તો જોઈ જ રહીએ છે કે આ વખતે ગરમી કેટલી વધી રહી હતી એમ. અને ખાલી અ આપણને નઈ પરંતુ આપણે પર્યાવરણ પ્રાણીઓ અને આપડુ જે આપડી પૃથ્વી છે જે આપડુ ઘર છે આપડી માતા છે એને પણ નુકસાન કરી રહ્યા છે
હા અને તેવું કે સ્વચ્છ ઉર્જા અપનાવો અને પ્રકૃતિ બચાવો. આજે આમ સૂર્યની શક્તિનો ઉપયોગ કરીશું તો આવતી કાલને આપ ને વધુ ઉજ્જવળ બનાવી શકશું.
હા સાચી વાત છે
હા અને અને ગા ગામમાં પેલા વારંવાર વીજળી જતી રહેતી હતી પછી ગામની શાળા કે કેટલા ઘરોમાં સોલાર પેનલ લગાવવામાં આવી તો હવે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશથી વીજળી મળે છે અને બાળકો સરળતાથી અભ્યાસ પણ કરી શકે છે અને વીજળી વીજળીનું બિલ પણ આમ ઓછું આવતું હોય છે એટલે આમ વૈકલ્પિક ઉર્જા માત્ર પર્યાવરણ જ નહી પરંતુ લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો લાવે છે.
સાચી વાત છે
વાંધો નઈ સારું સારું ચલો પછી વાત કરીશું આપડે હા આવજો